આપડે લઈ જવાનો છે તો દવાખાને?
હશે.
દવાખાને શરદી ખાસી થઈ ગયેલી. તો તું સ્કૂલે કેટલા વાગે જવાની?
સાડા દસ એ.
સાડા દસ જવાની હા શાકને એવું કરી દે ને તો તું.
હું શાક વઘારું છું હા શાક વઘારું છું મેં. થઈ ગયું રોટલા.
હા, હા. બરોબર પછી પેલા આપડે શું કેવાય તો હા પેલા હરીશભાઈ કામ કરી નાખ્યું ને
હા કરી નાખ્યું, હા કરી નાખ્યું.
બરોબર. અવાજ આવે છે ને?
હા આવે છે, આવે છે.
હા સાહેલુભાઈને પૈસા આલવાના છે હજાર રૂપિયા.
શેના હા હજાર રૂપિયા હું આજે ટ્રાન્સફર કરી દો. હું ટ્રાન્સફર કરી દઉં છું આજે.
બરોબર ના ના ટ્રાન્સફર નથ કરવાના એ અમે જવા કરીયા છે. દાહોદ પેલી ગાડી લઈને. હું ને ઋતુ ને એમ જવા કરીએ પેલો રુદ્ર ને એમ બધા ચાર જણા
આ નઈ માનો આપડે આ મુકેશભાઈ
મુકેશભાઈને કેન્સલ હલે એને ફ્રી માં કોણ લઈ જાય. બિલકુલ ફ્રીમાં ના ના નથી લઇ જવાનું ફીમા ને પાટલા ગાડીમા હું કામ લાગે હું કેવું હમ એક્ટિવા નું પેટ્રોલ લાવવાનું આ તે બધું.
સારું સારું હ હ હા ઋતુ ને કેટલી સદી થઈ ગઇ કે વધારે શરદી થઈ છે.
ઋતુ ને આ થઈ છે શરદી હવે થોડીક
સારું સારું.
માં પાણી
હા હા હા હા.
હા તો કચ્છમાં સારું રહ્યું એમ. ઓમ તો કચ્છમાં આપડે ભૂખ લાગી ગઈ તને વધારે એમ.
હા લાગી ગી તી ને.
હા એટલે જ અકળાવવાનું ચાલુ કરી દીધું.
હા હા.
પછી ખાવા ખાઈ ને પછી શાંતિ વળી પેટ ને સંતોષ થયો મન ને સન તો સેઓ.
હા.
હ ડુગર મમ્મી લોકો આવી ગયા લાગે કે
હા આવી ગયા આજે એકાદશી છે.
એકાદશી આજે
હા.
હમ એટલે આ બધું એ કરી રયા પીપળાનું
પેલા કાકા સવારે એ નોતા લેવા તા ને ને સવારે પેલા કાકા એ તો પે નોતા લેવા આયા.
જવા દે એ હું કેતા તા.
એવું કેતા હતા કે જગ જોઈએ છે. ના હા બેઠા તા ને.
તો પૂઘી તી કે જગ તો તમે તઈ તે દિવસે જ મોકલા દીધો હતો અનિલભાઈ ને તે. એને એમ હતું કે ભાઈ જગ છે ને. તે આપડા તય પડ્યો છે એ મંદિર વાળો એમ એટલે એ આખો દાડો પ્રેસર કરતો તો.
હા હા.
એમ વાત હતી એટલે
બરાબર બરાબર.
હમ એવું હતું એમ. હું છે કેટલી મિનિટ થઈ છે.
હજી તો વાર છે હજી તો ત્રણ મિનિટ થઈ. હા ચાંદીબેન ને શું કીધું. હલો ચાંદી બેન શું કેતા તા. હજીી તો વાર છે.
હે. વાર છે ને હમ તો શાક વઘાર દે તારે.
વધારાય ગયું શાક તો.
વધારાય ગયું ને.
હા.
સારું સારું. હવે આ ઋતુ ને હવે કઈક કઈ કરવું પડે નનીતો
શુદ્ધ ગુજરાતી ભાષામાં બોલ
શુદ્ધ ગુજરાતી જ છે ને ત્યા તારી સ્કૂલમાં કામ ચાલે છે તો હે હાલો હલો હલો હલો ઓમ